હલો અવાજ આવે છે. બોલ ભાઈ મજામાં
હઓ જલસામાં કેમ છે હો બસ બરોબર બધું
એવું એજ્યુકેશન કેવું ચાલે તમારું ભણવાનું
હા ભણવાનું ચાલે છે ઠીક ઠીક
હા શું કરે
હા હમ અહીયાં વોક કરું છું મતલબ ચાલવા નીકળ્યું છું બહાર
હમ
ગ્રાઉન્ડ સાઈડ
હું સ્ટડી કરું છું એમે કરુ માસ્ટર
એમ એ- કયા વિષય પર
બસ કરું છુ પોલટિકલ સાયન્સ
હ ઓકે રાજનીતિ કરવાની એમ
હમ રાજનીતિ કરવાની
શું આગળ બોલશું
ગોલ છે. પોલિટિક્સમાં જાવાનું
હા અને એના સિવાય બીજી કઈ તૈયારી કરો?
ના, બીજી કોઈ તો તૈયાર નથી. અ સ્પોર્ટસમાં જવાનો વિચાર છે, ફૂટબોલ રમું છું હમણાં.
હમ.
એની ફૂલ તૈયારી છે.
બરાબર.
હા. સ્ટેટ લેવલ પર રમી આવ્યો છું. હવે નેશનલ લેવલ પર જઈશ રમવા માટે અમારી ટીમ.
હું તો ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરું છું.
અચ્છા.
હ.
હા, કેટલો ટાઈમ થયો રિપેર?
પ્રિપરેેશન કરતા. તો બહુ ટાઈમ થયો છે, પણ સિરિસલી આ ચાર-પાંચ મહિના. તૈયારી કરો.
અચ્છા. અચ્છા. કંઈ ગવર્મેન્ટ એક્ઝામ?
હ, ફોરેસ્ટ.
અચ્છા, ફોરેસ્ટ.
તારે કરવી હોય તો કરજે. બહુ સારી જોબ છે ફોરેસ્ટમાં.
અચ્છા.
સિલેબસ પણ બહુ સહેલો છે. છે.
હલો. હલો. હલો. હલો, અવાજ આવે છે ભાઈ.
હા, ભાઈ, બોલ, શું કેતો હતો તું?
એમ કહું છું ફોસ નું સિલેબસ જોઈ, કદાચ મને હશે તો
ઓ કરી
બરાબર.
હા, બાકી તો આપણે પોલટિકલ સાયન્સ કરી. હા, બાકી તો પ સાયન્સ કરીએ છીએ, અને બીજું સ્પોર્ટ્સમાં પકડ સારી છે એટલે એમાં જ એમાં જ વિચાર છે ત્યાનું
બરાબર હા નીટ ન નીટ નું પેપર એવું થયું આમાં હા કોકરોોચ જનતા પાર્ટી બનીને નવી
હા એ પ્રોટેસ્ટ કરે છે ને હમણાં એ હમણાં ટ્રેન્ડિંગમાં છે પણ એ લોકો થી કઈ થાય નહી એવું છે
એ વાત તો હે પણ સોશિયલ મીડિયા પર એમનું ટ્રેન્ડિંગમાં છેલ્લે સારી વાત કેવાય એમ
હમ સોશિયલ મીડિયા પર તો છે ટ્રેન્ડિંગમાં પણ એ સોશિયલ મીડિયા પર જ છે ફોલોઅર્સ વધારે કદાચી પ્રોટેસ્ટ પર તો બી એના દસ ટકા લોકો દસ ટકા તો પાંચ ટકા લોકો જ ભેગા થાય
ના હમણાં આજે પ્રોટેસ્ટ કર્યું ને દિલ્હીમાં જંતર મંતર એમાં ખાસું પબ્લિક હત તો એમના
હમ ખાસ હમ એ પણ તોય એમ એ લોકો
હા બદલાવ થશે ભાઈ પરિવર્તન સંસાર ક નિયમ
પરિવર્તન આવશે પણ એના માટે કોઈ એક મોટું સંગઠન
હા એ ધીરે ધીરે થાય ને મોટ સંગઠન પેલા નાનું હોય ત્યારે મોટું થાય ને
હા એ કદાચ થાય તો
મારા ખ્યાલ થી અમને કેવું કોઈ પાર્ટીનુંું ના પાર્ટી ચેડે ના પડવું જોઈએ એમના ખાલી મુદ્દા ઉપર ધ્યાન આપ
હા એક એક પાર્ટી અને. એક મ્રી અને એ લોકો પર જ વધારે ફોકસ કરે છે. એના કરતા. ભારત ના પૂરા વિકાસ માટે શલુ કરે.
ના ના એ બરાબર છે એમને. મુદ્દા ઉપર ધ્યાન આપે ને. ને. કે જે. એકચ્યુઅલી જનતાના અને સ્ટુડન્ટસ ના પ્રોબ્લેમ છે ને એનું પર જ ધ્યાન આપવું જોઈએ. એમના કે કોંગ્રેસ કે બીજેપી ના કરવું.
હા એ એજ કું છું કે જે હમણાં પ્રોટેસ્ટ ચાલતું હતું એમાં મોસ્ટ ઓફ પબ્લિક બે ભાગમાં વૈચારિક હતી એક તોઉ છે. અ હણા જે પ પોલિટિકલ પાર્ટી જે છેભતલબ જે. સત્તા માં એક. એના સાથે હતી જે આ કોક્રોચ પાર્ટી હતી એ એના વિરોધમાં હતી.
હમ્મ.
તો એ એના વિરુદ્ધમાં જ બધા જે પણ હતું મતલબ ટોપિક હતા એ એના વિરુદ્ધમાં જ હતા. એમની કે બીજ હા. એવું ના હો જો. અને અમુક જે મીડિયા અમુક લોકો છે એ એ એ પાર્ટી ના જ સપોર્ટ મતલબ એ પાર્ટી વિશે જ. બધું પ્રોટેક્માં હતા.
નું મીડિયા નિષ્પક્ષ જ નહી જે. તમ પાર્ટી હોય ને એના પક્ષમાં જ બોલા.
હમ અને હમણાં તો એવુંજ થઇ ગયું છે. ત આ.. મોસ્ટ ઓફ મીડિયા જછ એ એ. પ્રભાવ જે એ પ્રાપારટી પ્રતે વધારે છે.
હા જે જજ સત્તામાંપ
હમ
જે સત્તા માં હોય ને
આપડું શું કે ત્રીજું સ્તંભ કવાય નેને મેીડિયા ને
કાના ચાર સ્તંભ માં એક
રા એજ આખું થઈ જાય પાર્ટીમાં તો તો મુશ્કેલ કેલ છે બીજી કોઈ નું પ્ર
હા એ મીડિયા થી લોકો જાગૃત થાય પણ મીડિયા ચેલું હોય તો પછી લોકો કઈ રીતે જાગૃત થાય અને લોકોને સાચી ઇન્ફોર્મેશન કઈ રીતે મળે.
હમ આપડે જે મતલબ જે ભણી કરી જે લોકો સમજી શકે છે. એ લોકો કદાચ મતલબ મીડિયા ના મીડિયા ના જે કે એના શ કે એની વાતો માં ના આવે ગરીબ લોકો છે જે ખાલી ફતે મીડિયા ને જોવે છે અને એ મીડિયા ની વાત ને સાચી માને છે એ એ લોકો તો જે મીડિયા હોય જે બધા મતલબ સામે જે એ લોકોને જે દેખાતું હોય એજ સાચું માની અને એના ખરત ચાલ.
હા જે શિક્ષિત લોકો નહી ખાલી મ ડિયા મ જોઈને ન્યુઝ ચેનલો જોઈને. પોતાનો શું કે પૂર્વ ગ્રહ બાંધતા હોય. તો એમના માટે તો ખોટા એ ખોટી દ
એમને તો જે સામે દેખા તું હોય એજ સાચું લાગે એ પોતાની પોતાની વિચારોથી ના કરી શકે.
હા એટલે એમના એમનું બ્રેન વોશ કરવામાં આવે છે મીન્સ કે મીડિયા દ્વારા
એ પણ મોટું બજું છે માું કે એના લીધે પણ બીજું કોઈ પાર્ટી ક તો બીજું કોઈ ગ્રુપ ઉપર ના આવી શકે તે ભુજ ન તે શું કન રાજ્યમાં બધું પ્રજાના ભલાઈ માટે વિપક્ષ જે છે પો વિપક્ષ કે વિરુદ્ધ કરવા એને પણ પૂર બોલવા અને એનું પક્ષ રાખવાની છ હોવી જોઈએ હવે એ મીડિયા કે પ્રત્યે આટલું ભાવથી
હુ હા એક પક્ષ બાજુ નામન ના હોવું જોઈએ મીડિયા મીડિયા મીસ હોવી જોઈએ જેથી દેશની જનતા ને સચ્ચાઈ ખબર પડે
અને અને કોઈ ખોટું કામ લાઈક કોઈ અ પ્રજાનું કઈક ભલાઈ માટે થતું કામ અડધું રહી જાય કા તો ના થતું એમાં કોઈક ગબલા થઈ જતા હોય તો એ એ ના થાય એના લીધે જે વિપક્ષ એના પર પ્રશ્ન ઉઠે હાવે અને એ પ્રશ્ન આગળ વધે તો એ ના થાચ અને વિપક્ષનું પ્રશ્ન આગળ આવવા નહી બદલ આગળ તે એટલુ પ્રજા છે એ ખબર ના પડે એ લોકોને તો કેવી રીતે પ્રજાની બનાવી
મીડિયા નિષ્પક્ષ હોય ને તો પછી સરકાર કેવું કોઈ પણ ગલત કામ કરતા પેલા વિચાર કરે એમ અને જે જે પણ સરકાર ગલત કામ કરે હે ને એને જનતા સમક્ષ લાવું મીડિયા નું કામ છે. પણ મીડિયા એ રીતે કામ જ નથી રતી આપણા દેશ મા એટલે બો ખરાબ વાત કેવાય.
હમણાં એટલે પેલું હતું નઈ મતલબ જે જે મેઈન મેઈન મુદ્દા છે લાઇક કમ મણિપુર વાળું પણ છે. એ એવા બધા મુદ્દાઓને સાઈડમાં રાખી અને અમુક જે નોર્મલ મુદ્દા છે લાઈક પેલું મેલો ડી વાળું. મેલોડી ઈતની ઇતની ચોકલેટી કયું હૈ? આવા આવા હમ મતલબ ક્વેશ્ચન થતા હોય. હમ આવું બતાવતા હોય તો ક્યાંથી સંદેશ
સારું ભાઈ તો બધું ચાલતું રહેશે હે ને?
હમ
સારું ચાલ ફરી વાત કરું અત્યાર મારે થોડું કામ છે હ.
ચાલો બાય.